કેમ છો
બસ મજામાં તમે કેમ છો?
બસ હું પણ મજામાં આ તો અત્યારે તે બેઠી તી તો બેઠા બેઠા એવો વિચાર આયો કે હવે તો આ જુલાઈ મહિનો તો પતવા આયો છે ઓગસ્ટ આ આઈ જશે અને પછી સપ્ટેમ્બર ઓક્ટોબર તો હવે તો બધા તહેવારો ચાલુ થઈ જશે એમાંય તે ગુજરાતનો લોકપ્રિય તહેવાર એટલે કયો નવરાત્ર્રી
હા એજ આવશે
હ નવરાત્રી એટલે માત્ર એક તહેવાર નઈ પરંતુ ભક્તિ આનંદ સંસ્કૃતિ અને એકતા નો ઉત્સવ છે. આ નવરાત્રીના નવ દિવસમાં લોકો માતાજીની આરાધના કરે પૂજા કરે અને રાત્રે ગરબા રમે દાંડિયા રમે અને ખુશી થી નવરાત્રી નો મહોત્સવ ઉજવે
હા નવરાત્રી તો મને પણ બહુ ગમે છે પણ જો વરસમાં સૌથી વધારે ગમતું હોય ને તો નવરાત્રી છે. કારણ કે મને ગરબા ગાવાનો પણ એટલો શોખ છે અને નવરાત્રીમાં તો કેટલી મજા આવે. નવરાત્રીમાં તો ગરબા કામ ગરબા રમવાનું રંગબેરંગી ચણિયા ચોરી પહેરવાની કેડીઓ જોવાનું સુંદર લાાઈટિંગ હોય સંગીત અને આખા પરિવાર સાથે સમય પસાર કરવાનો સૌથી વધુ આનંદ આવે છે. સમગ્ર વાતાવરણ ઉત્સાહથી ભરાઈ જાય છે.
અને મને હજુ યાદ છે. કે હું જયારે નાની હતી ત્યારે પરિવાર સાથે નજીકના ગરબાના મેદાનમાં ર ગરબા ગાવા ગઈ હતી શરૂઆતમાં તો સ્ટેપ્સ આવડતા નોતા પરંતુ ધીમે ધીમે શીખ્યા અને પછી દર વર્ષે ઉત્સાહ થી ગરબા રમવા માંડ્યા તા
હા ના ના અહી ત્યારે આપણને તો બહ એટલું બધું આવડે નહીં પણ ધીમે ધીમે આપડણે શીખી જઈએ અને નવરાત્રી દરમિયાન છે ને બધા લોકો ઘણી એવી તૈયારી કરે. કે નવા નવા કપડા ખરીદશે ચણિયા ચોરીઓ ખરીદશે અને ગરબાના સ્ટેપ્સની પ્રેક્ટિસ પણ કરશે. જોડે જોડે બધા ઘરની સાફ સફાઈ કરશે. અને માતાજીની સ્થાપના કરશે પૂજા કરશે. અને ઘણા સ્થળોએ સુંદર સજાવટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન પણ ઘણું એવું સારું થાય છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. અને આપડે એમ જોવા જઈએ તો નવરાત્રીમાં તો એટલું સરસ બધું હોય ને. ગરબા ગાવામાં એટલા મશગૂલ થઈ જાય ને તો આખી. રાત ક્યાં નીકળી જાય ને ખબર જ ના પડે. મને હજુ એક વસ્તુ યાદ છે હા કે અમે આખા પરિવાર તે ગામમાં નવરાત્રીની ઉજ ઉજવણી કરતા હતા. ત્યાં પરંપરાગત ગરબા પ્રસાદ અને ગામના લોક લોકો પ્રેમા સ્વભાવ આજે પણ યાદ છે અને એ અનુભવ તો એટલો ખાસ હતો ને. કે બધા ગામને એક સાથે મળીને એટલા સરસ ગરબા રમતા તાને અને અ. ત્યા ના સમયમાં તો. કેવું થઈ ગયું છે આજના સમયમાં તો નવ નવરાત્રીમાં તો ખુબ બદલાવ આવી ગયો છે. આજે મોટા સાઉન્ડ સિસ્ટમ સુંદર લાાઈટિંગ વિવિધ પ્રકારના ગરબા જોવા મળે. છતાં મને એવું લાગે છે કે પરંપરાગત ગરબાને ભક્તિનું મહત્વ હંમેશા જાળવી રાખવું જોઈએ અત્યારે લોકો પોત પોતાના એમાં જ ગરબા ગાતા હોય. તેપહેલા લોકો એક જ રાઉન્ડ માં ગરબા ગાતા અને બધા સાથે મળીને ગરબા ગાતા.
અત્યારે તો બધું અલગ અલગ થઈ ગયું બધા જેને જે સ્ટેફ આવે. એ સ્ટેપ બધા કરતા જાય અને પાછળ બધા જોઈન્ટ થતા જાય. અને આજના યુવાનો માટે છે ને નવરાત્રી નું મહત્વ ત્વ છે કે નવરા યુવાનો માટે પોતાની સંસ્કૃતિ સાથે જોડે છે. સાથે જ નવા મિત્રો બનાવે છે ટીમ સાથે કામ કરવાનું અને શિસ્ત જાળવવાનું પણ ઘણું એવું શીખવે છે. અને નવરાત્રી આનંદ અને ભક્તિનો સુંદર મેળ છે. કે આ તહેવાર માં પ્રેમ એકતા સંસ્કૃતિ અને જવાબદારી સાથે ઉજવીએ. તો આપણી પરંપરાને પણ આપણે જીવંત રાખી શકીએ છે. અને નવરાત્રી માં છે ને પરિવાર સાથે પણ આપ આપે ઘણ એવો સારો સમય પસાર થઈ જાય કે આખો પરિવાર સાથે તૈયાર થાય. મંદિર માં બધા દર્શન કરવા જાય. પછી રાત્રે બધા ગરબા જોવા જાય રમવા જાય. અને બાળકો યુવાનો અને વડીલો બધા સાથે હોય. ત્યારે ખુશી ઘણી એવી સારી વધી જાય એમ બમણી થઈ જાય.
હા અને મારા માટે તો સૌથી યાદગાર ક્ષણ એ હોય. કે જયારે લોકો બધા સાથે મળીને ગરબા રમે. ટોલના તાર સંગીત અને સૌના ચહેરા પર નો આનંદ જ કંઈક અલગ જ વાત વાતાવરણ સળ જે છે એજ સૌથી યાદગાર ક્ષણ હોય છે.
હા સાચી વાત છે. નવરાત્રી માં જ. હેને પરંપરાગત હોય છે કે વસ્ત્રોનું શું મહત્વ હોય છે. કે ચણિયા ચોળી કેળિઓ અને પરંપરાગત આભૂષણો ગુજરાતની સાંસ્કૃતિક નું પ્રતિક છે આ વસ્ત્રો પહેરવાથી તહેવાર નો કંઈક આનંદ અને ઉત્સાહ જ કઈક અલગ વધી જાય છે ચણિયા ચોરી પહેરીને ગરબા ગાવાની મજા અને કઈક બીજા અલગ કપડાં પહેરીને ગરબા ગાવાની મજા આમાં કઈક બંનેમાં બહુ જ ફરક છે એમ
હા એ તો તમે એકદમ સાચી વાત કી હતી. જો આપણે ચરિયા ચોરીની પહેરને ગરબા ગઈ ને તો એની ફિલિંગ્સ જ કંઈક અલગ આવે છે અને જો એમાં પણ એક વસ્તુ ઉમેરાય જો આપે મિત્રો સાથે ગરબા ગાવાના હોય તો તો કઈક અલગ જ કહેવાય. કાર કે મિત્રો વગર તો ગરબા ગાવાની મજાજ ના આવે એટલે મિત્રો સાથે નવરાત્રીની ઉજવણી કરવી એક અલગ જ મજા છે. મિત્રો સાથે ગરબાની પ્રેક્ટિસ કરવી એક સરખા રંગના કપડાં પહેરવા ફોટા પાડવા અને આખી રાત આનંદ થી ગરબા રમવાની મજા જ કઈક અલગ હોય છે આવી યાદ તો લાંબા સમય સુધી યાદ ર છે.
હા ખુબ જ સરસ વાત કીધી તમે અને નવરાત્રી દરમિયાન છે ને આપણે ઘણી એવી બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ. કે ભીડ ભીડ ભાડ વાળી જગ્યા હોય ત્યાં આપણે થોડી શાંતિ રાખવી જોઈએ અને ત્યાં આગળ કઈ જે નિયમો હોય એ નિયમોનું પાલન કરવું જોઈએ કોઈને તકલીફ ના પડે એવી એનું પણ આપણેે ધ્યાન રાખવું જોઈએ અને આપણેે આપડી પણ સુરક્ષા રાખવી જોઈએ અને સાથે જ તહેવારની પવિત્રતા નું પણ આપણે સન્માન કર કરવું જોઈએ
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. અને ઘણા લોકોને એવું થાય કે નવરાત્રી શું માત્ર ખાલી ગુજરાત માં જ ઉજવાય છે. પણ એવું હોતું નથી કારણ કે ભારત દેશમાં તો અલગ અલગ પરંપરાઓ હોય. છે એટલે ભારતના ઘણા રાજ્ય રાજમાં નવરાત્રી જુદી જુદી પરંપરાઓ સાથે ઉજવાય છે પરંતુ ગુજરાત. ના ગરબા અને દાંડિયા છે એ સમગ્ર વિશ્વમાં વિશેષ ઓળખ આપે છે એમ
હા એકદમ સાચી વાત કીધી અને આજના સમયમાં નવરાત્ર્રીમાં છે ને અ ઘણા બદલાવ જોવા મળે છે કે હવે મોટા કાર્યક્રમો આધુનિક લાાઈટિંગ અને નવા પ્રકાશ નું સંગીત જોવા મળે છે. પછી ભક્તિ પરંપરા અને સંસ્કૃતિનું મહત્ત્વ પણ આપણે જાળવવું જ ખૂબ જરૂરી છે.
હા તમે એકદમ સાચી વાત કીધી છે એટલે આપડે આમ વિચરવા જઈએ તો નવરાત્રી માત્ર ગરબા રમવાનો તહેવાર નથી. પણંતુ ભક્તિ સંસ્કૃતિ અને એકતા નો મહાપર્વ છે.
હા સાચી વાત આ નવરાત્રી ગામ અને શહેરમાં થાય છે. એમાં ઘણો એવો તફાવત હોય છે કે ગામમાં નવરાત્રી વધુ પરંપરાગત રીતે ઉજવાય છે. લોકો એકબીજાને સારી રીતે ઓળખતા હોય અને સૌ સાથે મળીને ગરબા રમતા હોય જયારે શહેરમાં મોટા મોટા આયોજનો થતા હોય. ઘણી એવી લાાઈટિંગો થતી હોય વિવિધ પ્રકારના કાર્યક્રમો જોવા મળતા હોય. ગાયક કલાકાર આયા હોય સંગીત કલાકાર આ્યા હોય. અને એવી રીતે ધૂમ મચાવે શહેરમાં તો અને ગામડામાં અને શહેરમાં થોડી અલગ અલગ રીતે મજા લેતા હોય બધા નવરાત્રીની
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. અને નવરાત્ર્રીમાં નાના બાળકોની ભાગીદારી પણ બહુ હોય છે. બાળકો રંગબેરંગી કપડાં પહેરીને ખુબ ઉત્સાહથી ગરબા રમે છે ભલે એ લોકોને આવડતા પણ હોય કે નહી આવડતા હોય તેઓ ગીતો શીખે છે સ્ટેપ શીખે છે સ્ટેપ કરે છે અને પોતાની સંસ્કૃતિ સાથે જોડાય છે આ તહેવાર તેમના માટે આનંદ અને શીખવાનો સુંદર અવસર બને છે
હા સાચી વાત કીધી એમ અને નવરાત્રી દરમિયાન છે ને ઘણા લોકો ઉપવાસ પણ કરે છે એનું ઘણું એવું મહત્વ હોય છે કે ઘણા લોકો છે નેમ માતાજીની ભક્તિ માટે નવ દિવસ ઉપવાસ રાખે ઉપવાસ માત્ર ખોરાક નો ત્યાગ નથી પરંતુ મનને શાંત રાખવો સારો વિચાર અપનાવો અને આધ્યાત્મિક જીવન તરફ આપણને આગળ વધવાનો એક માર્ગ છે. એટલે આપડે ઉપવાસ કરવો જરૂરી છે.
હા એ તો છે જ તે. અને નવરાત્રીમાં સમાજમાં હંમેશા એકતા વધે છે. નવરાત્રીમાં વિવિધ ઉમરડા અને જુદા જુદા વર્ગના લોકો એક જ મેદાનમાં ભેગા થાય છે. એટલે બધા સાથે મળીને આરાન કરે છે જેનાથી ભાઈચારોની એકતા વધે છે. અને ખાસ કરીને યુવાનો યુવાનો એ તો આ તહેવાર નો આનંદ માણવો જ જોઈએ પરંતુ સાથે સાથે શિસ્ત સુરક્ષા અને પરંપરાનું પણ ધ્યાન રાખવું જોઈએ. તહેવારની સાચી ભાવના ભક્તિ અને સંસ્કૃતિ માં છે. કારણ કે આજકાલ યુવાનો નવરાત્રી નામે ઘણી બધી બીજી બીજી વસ્તુ ઘણી બધી કરી રહ્યા હોય છે. એટલે આ યુવાનો એક ખાસ યાદ રાખવા જેવી બાબત છે.
હા સાચી વાત કીધી તમેમ અને નવરાત્રીમાં છે ને આપણે પર્યાવરણનું પણ ખુબ ધ્યાન રાખવું જોઈએ. કે આપણે પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ. આસપાસ આપણે સ્વચ્છતા રાખવી જોઈએ. વધુ અવાજથી લોકોને તકલીફ ના થાય તેનું પણ આપણેે ધ્યાન રાખવું જોઈએ. જાહેર સ્થળોએ આપણે સ્વચ્છતા રાખવી જોઈએ. આ બધું પર્યાવરણને હાનિકારક આપણેે ના કરવું જોઈએ એ દિવસો દરમિયાન.
હા તે એકદમ સાચી વાત છે. આ તો આ તો તમે એક સારી વાત કીધી કે સ્વચ્છતા વિશે કારણ કે આ આજકાલ ઓછી જોવા મળે છે લોકો જ્યાં ત્યાં કચરો કરી નાખે છે. આ એક વિચારવા જેવી બાબત છે આના પર વિચાર કરવા જેવી બાબત છે. એટલે આ એક બહુ સરસ વાત છે.
મારા માટે તો છે ને નવરાત્રી એટલે માતાજીની ભક્તિ પરિવાર સાથેનો આનંદ મિત્રો સાથેની મજા અને પોતાની ગુજરાતી સંસ્કૃતિ પર ગર્વ અનુભવવાનો અવસર છે. છે અંતે તો બસ એટલું જ કહીશ કે નવરાત્રી આપણને ભક્તિ એકતા પ્રેમ અને સંસ્કૃતિ નું મહત્વ શીખે છે. તો ચાલો આપણે આ તહેવારને આનંદ સાથે ઉજવીશું જયારે આવશે ત્યારે અને આપણી પરંપરા ને આવનારી પેઢી સુધી પહોંચાડીશું.
હા પાકો પાકો.
નવરાત્ર્રી માં આપડણે મળાય તો મળીશું ને સાથે ગરબા ગઈશું.
હા શ્યોર.
હા સારું ચાલો તો મુકું
આમ